કેમ છે. મજા છે ને હમ્મ.
હા.
એ માફ કરજો થોડીક તમને લેટ થઈ ગયું એમાં મારા નાના ભાઈ નો છે ને ફોન આવી ગયો તો જરા કેનીય વાત કરવા વળગી લીધી. અરે ભૂલ થી એને મેં કરી દીધો હતો ફોન એટલે. તમાર બેન નામ હરખું છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડીક થઈ ગઈ હતી ભૂલ થઈ ગઈ.
એવું છે.
હા એવું થઇ ગયું એટલે માપ કરજો થોડુંક સળબડ થઈ ગયું. એવું નો કરાય કીધું હોય એટલે હોય જ ઓમ તો આપડે વાત નો કરતા હોય ઈ બાને વાત તો કરીયએ
ઈ વાત સાચી પણ રાઈતે
હા પણ અમે પણ દિવસ ના નનેવરા નો હોય ને પછી અમને રાઈતે અ હું તો ભાઈ અટાણે જ ટાઈમ મળે વાતો કરવા ને
તમારે હુ કામ હોય દિવસના
દિવસ ના અમે જતા હોય ને નોકરી ઉપર એટલે તમારે જેમ ન હોય ને તમ તમારે હા અમે નોકરી કરીએ તમારે જેમ અમારે ના અ હોય ને ફ્રી અમે ના હોઈએ ને તમારે જો ક એટલું બધું કઈ કામ ધંધો હોય નહી તમારા ઘરવાળી ને કેટલું બધું કામ ધંધો હોય નહી કામ વગર ના એકદમ નવરા
તમારે શું તમારે શું કામ હોય ત્યાં ઓફિસે એ
અરે અમારે અહિયા ભેહું છે કેટલી બધી ધોવા દી તયે અમાંરે છે દસ ભેહું છે ને એ અમારે કેટલું બધું બીજું છે ઘણા બધા વાહનો છે તંમાં દોહપીહું દોવાની હોય ફો પીહું નું દૂધ કાઢવાનું પછી દૂધ પાછું ધોય ને પાછું હામાં ડેરીને ધંધો છે
અચ્છા
તમા દો બેે હું છે એમાં પાંચ હું સંંભાળું ને પાંચ મારો ઘરો સંભાળે અને એક બે એમાં વાસવેેડાછે તેમાં છોકરો છે એ બે ત્રણ વાસડા હભા લે
હમ્મ
તમારે આખું ઘરમાં હયલા કરે તમે થોડીક લઈ જાજો નગર
અમારે હું કરવી ત્યાં ભેહું
તમે કઈ નવરા હોય તો તમારે ઘર વાળીને તમે નવરા હોય તો પછી હા લે દુજણું થઈ જાય ને ઘરનું કે લેવા જાવું નઈ
એ વાત હાચી
અમારે જો ઘર ઘરનું બધું દૂજણ હાઈલા કરે ને અમે પછી બીજું હોય તમારે ડેરીનો ધંધો છે એટલે બીજું વેચી દઈએ
બરાબર
તે હમણાં જોઈ એ દૂધ વેચી ગમેયા બજારમાં વેચી દે ડેરી વેચી દે પણ અમૂલ ડેરી છે ને અડધું અમારુ દૂધ નઈય જાય.
લગવા ભરવા જતા હ છો ને.
હા એટલે લગવું તો અમારી તો સાઈડમાં છે સાઈડ બિઝનેસ છે લગવા મા થી. તો મેં એક કાર લઈ લીધી એક હમણાં બુલેટ લીધી. અને બાકી બીજું અમાને બોલે આપ જે આણંદ ડેરી છે ને એમાં દૂધ અડતું અમારે ઈ એમાંથી હમણાં એક અમેં હા એ લગવામાંથી લીધું કાર ને બુલેટ
હા એ કાર ની તો ખબર છે પણ બુલેટ ની નથી ખબર
ની એટલે બુલેટ લીધી પણ એ નાના છોકરા માટે લીધી છે
અચ્છા ઓલી નાની બુલેટ બેટરી વાળી
હ હા નાની બુલેટ લીધી અને બીજું અમાર જે આનંદ ડેરી મા દૂધ જાયે ને એમાંથી એમાંથી ઘણો અમને ફાયદો થયો છે તો એમાંથી હમણાં એક બંગલો બુક કરાવ્યો પછી મારા નામનું તમે કોઈ આવ તોય મેમાન બેમાન આવૅ તો કઈ ઉપાદી ની ને આપના અ ઘર થોડુંક નાનું પડે વન બીએચ કે હતું તે હા એટલે મેંમને આવે એને ન્યાં બધી સગવડ એમ આપડે વાંધો ન આવે અમારે દૂધ નું હલા કરે એટલે
મહેમાન માટે લીધું ને બંગલો
હા બંગ્લો મહેમાન માટે લીધો ને કઈક પછી મારે બેહું બેહવ બાંધવા હાલે ને
હા બંગલામાં
આ નીચે છે ને ગોડાઉ છે બંગ્લામાં એટલે અમે એવી રીતના જ બનાવેલ છે નીચેનું આંખું છે ને ઈ આપડે. પહુન બાંધવાનું વાળું ન હોય હું કેવાય શું કેવાય આપણે પીહન બાંધીેને ગમણ કેવાય કે ગોંદ્રો કેવાય જીવય નીચે ન આખો ડિપાર્ટમેન્ટ છે ને બધું ભીઉુન બાંધવા માટે બનાવ્યો એના પછી કો એના પછી ઉપરનો માળ છે ને ઈ આપડે આ કોઈ મહેમાન આવે તો એને બાંધવાય અમે મને સોરી બાંધવાટ નહીઈ એટલે ને રહેવા
તો ભી પછી વેઉુ ને સરાવા કોણ તમારે ઘર વાળા જતાય એ ને
ઘરવાળા ને એક માણા રાખ્યો જ છે ને ઘરવાળા ને તો બહુ સારવાર બહુ નથી આવડતું એક વાર મોકલાતા સારવાર એ પાંચ ચાર વાન પાંચ મૂકી આયવા તે એના જે થોડીક ટ્રેનિંગ દેવી પડે એમ છે નથી આવડતું બઉ
ગોવાર રાખ્યોઈએ ને ગોવાર
હા ગોવાર રાયખો પછી
તો અમારા અહીંયા એક છે કારા બાપા એને લઈ ગયા ને
આથી કે છે ને કોઈ તમારા ધ્યાનમાં કોઈ હોય ગોવાર તો ભહું ચારા માટે અમારે જોઈએ જ છે પગાર એવ સારો એવો દેવું એક બે લાખ મળી જાય મહિના ન પગાર એ જેને જો જો તો એટલે અમારે એવું કઈ છે ને
તો તો હમુ જ આવી જાય એક
જોધવા લે એટલે પગાર તમારા હોય તો છૂટ છે એવું કઈ છે નહી આપડે આ તો ઓળખી તો હોય તો વધારે સારું તમે હોય તો બે તણ લાખ વધારે દેવું બીજું હું
હમ્મ તો હલે
કેજો નૈવરાવું જો તમારે કઈ કામ ધંધો ન હોય ને હ તમે નૈવરાવું હોય
હ તો એક બે લાખ તમે દેતા હોય તો આપણે નવરા છે અહીયાં એક બે લાખ પગાર જ થાય તો આપણે નવરાવ છે એ મા રિઝ્યુમને હું જરૂર
પડે એમાં તમારે એક્સપિરિયન્સ હોવો જોઈએ ને તમારે ભેઉ ધોવાનો ભેઉું સરાવાનો એક્પિરિયન્સ છે ભેહું ધોવાનો છે કે ભેહું હાચવાનો છે કે ખાલી ભીહુંને બેઠા બેઠા જોવાનું છે કે ભહૂ દૂધ પીવાનો એક્સપિરયન્સ છે એ બધું એમાંથી જમે હી એને અમે વેલાથી પેલા ધોરણે છે આપડે તો ઓળખીતા હોય ને જો જાણીતા હોય એટલે તમે આપણે કેવા આપણે જાણીતા કેવાય ને તો એને પેલા રાખવાને એમ બાકી પછી આપડે તમે કયોછી તમારે ઓળખીતાશે એક ગામડે તો આપડે એને પછી ચાન્સ આપીશું
બરાબર
તમે જ્યારે કમાણ હારા લાગ્યા બોલવા ચાલવાવામાંને
હમ્મ
લાગો છો કે કક ભી હું એક્પિરિયન્સ છે ચાર બરાવાનું કોતરા બોતરા નનું પ પાડતા આવડે ને બધ એ કઈ વાંધો નથી ને
બધું બધું આવડે
છે તો વાંધો ને આપડે કે મલ્ટીપલ માણા જોઈએ
ના ના એ તો પછી એમ બધા આવી જાય ને એક બે લાખમાં તો પછી અથી બ આવી જાય એટલે પછી મારી
નહી બાયુ ની જરૂર નથી બાયુ ની એમાં બાયુની જરૂર નથી
કોદરા ઉપાડવાવામા હાલે એમ કે
નઈ નહી એ બાયુને ન હોય એટલું બધું ફાવે જણ હોય તો વાંધો ન આવે
એવું છે
હમ જો તમે વિચારીને મને કય આવતું હોય તો તમને તો કઈ હારું મળી જાય તો પછી અમારે ઘરવાળાને કવ એ પ્રમાણે
તો બસ થોડુંક અમારે કામ ઓછું થઈ જાય ને એમ પાર્ટનરશિપમાં કરવુંય તો પાર્ટનરશિપમાં તો અમે હજી લઈ લઈએ પાર્ટનરશિપ માં કરવું હોય તો અમા બંગલામાં જો તમને કીધું એમાંરી બવ ઘણી બધી જગ્યા છે હજાર સ્કવેર ફૂટની આસપાસ બંગલો છે એટલે આપણે પાંચસો સ્કવેર ફીટમાં આપણે તો બનાવવાનો આખો ગોંદ્રજ છે
તો પછી અમારે રેવાનું ક્યાં મારે રેવાનું ક્યાં
એ છે ને અમે ભેહું બાંધીએ ને એની પાહે એક બીજો રૂમે બનાવી ગયોશે આપડે ગોવાર હાટું ને
બરોબર
તો પસ તમારે તો એઠે જ રેવુ ને ગોતવા કોને ધ્યાન તો રાખવું પડે ને તમારે હા તો એ છે ખાવા પીવાનું બધું અમારું આપી દે ખાવા માટે એટલે ખાવા પીવાનું બધું અમારા ઉપર તમારી કઈ ટેન્શન નહી લેવા
હમ્મ હા તો એ દૂધ ને રોટલા તો અમારે જોઈએ જ
હા રોટલા તમારે દેવાના અમે તેને ટાણે દૂધ આપીશું પીવા તમને અને તેને ટાણા એક એક લીટર પાણીને એક એક લીટર દૂધ બસ તમારે બે લીટર કરવું હોય તો એમા પાણી નાખ દેવાનું અને બે લીટર થઈ જાય પછી તમારી ઉપર તમારે શુદ્ધ દૂધ પીવું કે ભેળસેળ વાળું
બરાબર તમારે આટલી બધી ભેહું સે તો તમે નોકરી હું કામ કરવા જાવ છો
એટલે અમારે એજ એજ નોકરી નું કવ અમે આખો દી બેહુનેમાં નૈવરા ન હોય ને એજ અમારે નોકરી કેવાય
એવું છે તો વાહીન દન બધું તમે જ કરો એમ ને
નહી અમે માણા રાખ્યા છે પણ આપણે દેખરેખ માણાને રાખવી પડે ને અટાના જમાના પ્રમાણે માણા કેવું કામ કરે આપને થોડી કય ખબર હોય
તો તમારે મા માણસ છે અત્યારે રાખેલો એમ ને
હા માણા રાખેલું છે એમાં ઘણા બધા માણા છે એમાં અમે અર્ધા ધ્યાન રાખું અર્ધા માં ભરવાડું ધ્યાન રાખે પસ પાછું ભેહું નું ધ્યાન રાખવું પડે ને માણા નું ધ્યાન રાખવું પડે
એમાં પછી એમાં મારે ક્યાંથી નોકરી કરવુ હોય
એમાં ગોવાળિયા ઘણા નથી અડધા કંઈક આવી જાય ને અડધા વહી જતા હોય નફાવત વરી કઈ કોકને વરી એક લીટર ને બદલે બે લીટર દૂધ જોતું હોય તો આપડે નો પોહાય ને પછી તો પછી મા બીજો બંગલો કેમ થાય એને બે લીટર દૂધ આપી દઉં તો એ એને એક લીટર દૂધ આપી આપીને તમે બંગલો બનાયવો
તમારું એડ્રેસ એ મને મોકલી દયો સરનામું ક્યાં રહ્યો તમેં ક્યાં ગામ રહ્યો છો તમે
ગામનું નામનું હું તમને બધી માહિતી મોકલી દઈ તમે વિચાર કરીને પેલા ઘરવારી ને એક વાર પૂછ લેજો તમે તમારી ઘરવારી ને પૂછ વધારે હારું એને ફાવે નું ફાવે તો પછી તમને નિરાતે જવાબ આપો એટલે હું
તમારે બાઈઓની ક્યાં જરૂર છે એને પૂછું
બાયુ ની જરૂર નથી પણ એઈ આવવા દેવા જો હોય ને તમને
એ નય હું કામ અમારેું.
હા તો ઠીક છે તો વાંધો નહી હું તમને પછું એડ્રેસ સહી તો હું તમે કહ તો હું તમને લઈ જાય એક માણા મોકલી દો તમનેં તે ઢેળીને લઈ જાય છે પાછા જવું હોય તો પાછા ઢળી ને મુકી જાય છે હોતન
ઢેળી ને નઈ ગાડી મોકલવી પડે તો અમે આવી
ઠીક છે વાંધો ને હાલ તમને જવાબ કયોય એટલે એ પ્રમાણસ પાછું તમને થોડી વાર પછી કહું તછ ન ઓ કે
હા તો પેલાં તમારું એડ્રેસ નહી મોકલજો પછી વિચારજ
ચેલ.